હલો
બોલો બોલો જયંત ભાઈ કેમ છો બસ જો અરે હું શું કહુ છું તમે જીમ એ કસરત કરવા કસે જાાવ છો એવી રીતે
કસરત કસરત હું કરું છું સવારમાં જો ઉઠાય જાય તો પણ જીમ જે તમે કહો છો જીમ જીમ આ બધા મારા આજુબાજુના જે ફ્રેન્ડ્સ છે કે કોઈ બહુ બધા કરે છે પણ આ એક કેવાય કે દોડ લાગે છે કે મને મસલ્સ જોઈએ છે મને અ સિક્સપેક્સ જોઈએ છે એનો ભારી ક્રેઝ બનવા લાગ્યો છે અ પછી એ લોકો નવા નવા સપ્લિમેન્ટ લઈ વે પ્રોટીન લઈ કેરેટીન લઈ કે મસલ ગેનર્સ હેલ્થ સપ્લમેન્ટ લે છે બહુ બધા અને આ એક કહેવાય ને કે બહુ મોટું માર્કેટ બની ચુક્યું છે હવે, હું જોઉં છું તો જેટલા પણ જીન જાતા હોય ને એ લોકો આનો પ્રચાર પણ કરે છે એટલે એ પૈસા કમાવાનું પણ એક સાધન છે.
સાચી વાત છે અને એમાં પાછા અરે ઘણા લોકો તો એના બહાને છે ને મસલ્સ ફૂલે એના માટે એ લોકો ઇન્જેક્શન લે પ્રો ના પાવડર ના ડબ્બાઓ ખાય. સ્રી અરે બાપરે મને એમ થાય કે કેટલું નુકસાન કરે છે ખાલી. દેખાવ ન લઈને થઈને અને ઈ પણ પાછું કેવું ખબર ટેમ્પરરી તમે ઈ વસ્તુ છોડી દો એટલે પાછા તમારા મસલ્સ લુઝ થઈ જાય અને પછી તમને અ ના
હાલત થઈ ગઈ છે
બઉ ખરાબ હાલત થાય. એ હું તમને કું મારા હ મારા પતિ એ લેતા તા અ જમ જતા હતા પણ એમને ક્યારે લીધા પ્ર ડબ્બા નહોતા ખાતા એ શું કરે એની બદલે આપડણે સોયાબીન ને બધા જે હોય ને ઈ લેતા હતા પણ હા નેચરલ બધું કે સોયાબીન ના કઠોળ એટલે જે કટોર માંથી પ્રોટીન મળે પ પ આપણેે પલાડેલા કઠોળ હોય ઈ વણગાવેલા કઠોળ ઈ બધું લેતા તા પણ તો બી એમને સારી હતું હેલ્થ પણ જીમ છોડી દીધું ને તો મસલ્સ ભલે લુઝ પડી ગયા પણ દુખાવા થવા લાગ્યા શરીરમાં તો અમને અચાનક કે માવા દુખ તો ડોક્ટર કે ભાઈ તમે જિમ કરતા હતા?
હમ
આપડણે જયારે કઈ ને કે નવી નવી કસરતો ચાલુ પણ કરીએ ને ત્યારે પણ આપણી અ બોડીમાં થોડો ઘણો દુખાવો ચાલુ થઈ જાય છે ને પછી જયારે આપણે એકદમ છોડી પણ દઈએ ને અ ત્યારે પણ આવું થવા માંડે છે મને એવું લાગશે અને મેં અ કેટલા બધાને જોયા છે અ મારા જે કલિગ્સ છે કે, પછી મારા બેચમેટ્સ છે. એ બધા કદાચ સપ્લિમેન્ટ લેતા હોય છે. અને પછી એક કેહેવાય ને કે એક ફેક સપ્લિમેન્ટ પણ આવે છે. હવે આમાં સપ્લિમેન્ટસ માંથી જે ત્રીસ ટકા છે ત્રીસ થી ચાલીસ ટકા જે આવે. એ નકરા મિલાવટ વાળા હોય છે અને પેક હોય છે એવું આ એક રિપોર્ટમાં આવ્યું અને આ કેહેવાય ને કે સ્થાનિક ફેક્ટરીમાં છે ને બ્રાન્ડેડ ડબ્બા જેવા એક આબેહુ ડબ્બા તૈયાર કરવામાં આવે અને આમાં કેવું કે તમે જો યોગ્ય રીતે જાણતા હોય તમને કોઈનું માર્ગદર્શન હોય તો તમે એક સારું એક બોડી બનાવી શકો છો. અને વ પ્રૂટ ત્યાં સુધી તમને અસર નહી કરે જ્યાં સુધી તમેન્ડેડ કે ફેક્ટરી વાળા જોશો પણ આવા નકલી પણ બહુ બધા હોય છે જે કેમિકલ્સ યુઝ કરે છે. અને તમને એવું લાગે છે કે તમારા મલ તો બ થાય છે. અને હવે કેવું છે કે દરેક જગ્યાએ આ એક લિફ્ટ વ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ આવે છે તો એના માટે અ બોડી અ નો એક વેટ પ્રમાણે એમાં અ કરવામાં આવે છે તો આ બધા એમાં સહાયક બને છે એટલે લોકોને લાગે છે કે ચલો જલ્દી તો થાય છે કામ એમ ને પાછા જીમ ટ્રેનર્સ આપણે લઈ લય તો એમની પણ કદાચ ગે ફાયદેસર હેબોલિક સ્ટેરોઈડ આપે છે
નહી એકદમ સાચી વાતચી આપણી છે ને શું કરીશ એ ખબર છે પિક્ચરોમાં ટીવીમાં એટલે આપણી પ્રજા જે છે ને આ બધાથી બહુ આકર્ષિત થઈ જાય છે અરે આ હીરો હિરોઈન ને આ બધું પણ એ બધું એ લોકો ન નો ડાઉટ એ લોકો પોતાની બોડી ના માટે કરતા બી હશે કારણ કે એ લોકોને તો એના ઉપર પૈસા મળે છે બરોબર પણ તમને ઘણી વખત જે પિક્ચરાઈઝેશનમાં બી હોય આપણે નથી હમણાં ફોટો પાડે થોડા પતલા લાગે એવા બી ફોટો આપણે ફિલ્ટર કરી નાખીએ કે આપણે ગોરા લાગીએ તો જરૂરી નથી કે એ લોકો એઝ ઇટ ઇઝ તમને જે દેખાય છે એજ હકીકતમાં એવા દેખાતા હશે એ લોકોની તમારી પિક્ચર ફોટોગ્રાફી તમારી વિડીયોગ્રાફી ના લીધે એ લોકો વધારે આકર્ષિત દેખાય તો એ ખોટા આકર્ષણ આપણે કેને ઝાકળ ના બિંદુ જેવું આકર્ષણ આપણે લેવાની જરૂર નથી એ આપણે ભાગતા રહીશું પણ ક્યારે પકડી નહી શકી એ વસ્તુ આપણા હાથમાં એ પાણી નું બિંદુ આવશે જ નહીં
હમ્મ આ આપણે જોવા જઈએ ને તો આજકાલના યુવામાં એ બહુ અ ટ્રેન્ડમાં આવી ગયું છે હવે દરેકની જીમમાં જવું છે અને દરેકને એક કહેવાય ને કે બોડી એક આપણે વધુ ના વધુ આકર્ષણ બનવા માંગે છે કે લોકોને ગમે ચાર લોકો આપણને પૂછે અ અને એ જ દોડમાં ક્યાંક ને ક્યાંક આપણે અ એટલા બધા એ કહેવાય ને કે અ બીમારીઓનું આ બેેહૂબ ઘર બની જઈએ છે હવે અત્યારે અ આપણે જોવા જઈએ તો કેટલા બધા અ ફિલ્મ સેલિબ્રિટીઝ પણ છે જેમની અ મૃત્યુ થઈ ગઈ એનાથી અ કોણ હતા વચમાં સિદ્ધાર્થ એનું નામ શું હતું પેલું બાલિકા વધુ
હા હા હા હા
અ એમની પણ મોત આના લીધે જ એવું ન્યૂઝમાં આવ્યું હતું હવે એક કેહેવાય ને કે એક ચસ્કો લાગી જાય પછી અ કે આટલું મેન્ટેન રાખવાનું છે પછી એ તમારી અ પછી કિડની છે એના પર અસર કરે તમારી લિવર ડેમેજ થાય અને હાર્ટ એટેકનો ભોગ લોકો બહુ જલ્દી બની રહ્યા છે આ આને કારણે અ એક કેહેવાય ને કે અ બજારમાં મળતા ઘણા બધા પ્રોટીન પાવડર છે ને એમાં હેવી મેટલ્સ જેમ કે આપણે લઈ લઈ કે અ શીશુ પછી ઓર્શન અ અ આર્સેનિક કે પછી અ કેડમિયમ આ બધાની એક કેહેવાય કે એક માત્રાન અ અ કરેલી છે કે તમે આટલું જ વાપરી શકો આમાં પણ વધારે વપરાવામાં થાય ને ત્યારે આ બધી બીમારીઓ જન્મ લઈ .
સાચચી વાત છે.
હમ.
અને આમાં આપણે તમે જેમ કીધું ને તો આના લીધે છે ને ઘણી વખત આપણને એમ લાગે અરે કેટલા નાની ઉંમરમાં એમને હાર્ટ એટેક આવ્યો પણ એકચુઅલ રીઝન છે ને આપણે એવું માની લે ભાઈ નેચરલ ડેથ આ નેચરલ ડેથ નથી આ જાણી કરીને કરેલી ડેથ છે. કે તમને તમારી કેપેસિટી તમારે હરેક જો હરેક ની કેપેસિટી હરેક નું એક ક્ષમતા એ બધાની અલગ અલગ હોય છે કોઈ આ કોઈ કાર્યક્ષમતા વધારે હોય કોઈની ઓછી હોય કોઈની રોગ પ્ર્રતિકારક શક્તિ વધારે કોઈકની ઓછી હોય પણ આપણે શું કરીએ છેએ એક જ ઝટકામાં એને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ ઉપર નથી ચડતા એક જ વખતમાં આપણે ઉપર ચડીી જવું હોય છે. ના લીધે શું થઈ જાય કે એ તમારી ધ તમારા હાર્ટ ઉપર અસર કરે. તમે સ્લોલી એ તમે આગળ વધો તો વાંધો ન આવે. પણ તમે એકદમ જ પોતાના આમ જોવા છે, ને તો પોતાના શરીર ને જોડે છેડછાણી તો કરું છું પણ તમે તમારા અ જીવને જોખમમાં નાખો છો.
બહુ સત્ય કીધું, તમે હમ હવે એમાં શું થાય છે હું ઓળખું છું, એક ભાઈને તેમનો અ એમની સપ્લિમેન્ટસ લે છે, તો એક હાથ એમનો મોટો દેખાય છે અને એક હાથ નાનો દેખાય છે. તો કેવું લાગે તમે જો ત્યારે એ નોટિસેબલ છે, આરામથી જયારે જેમ્સ એમને કરે છે. હવે એમને અમેરિકાથી આવે છે, ને પછી અહીંયા પણ એમને જીમ જોઈન કરવું જ પડે છે નહીતર આખી એક બોડીમાં તમે જેમ કીધું એ શું કે એક ભારે અ પીડા થવા માંડે છે. ક એમને અહિયાયા પંદર વીસ દિવસ ફરવા પણ આવ્યા હોય, તો એમને જીમિંગ ચાલુ જ રાખવું પડે ક્યાંક ને ક્યાંક એવું થઈ જાય છે. હવે જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ છે, એ પણ ગાઈડલાઈન બહાર પાડી કે પ્રોટીન સપ્લમેન્ટ વધુ પડતા ઉપયોગ અ આપણે ન લેવા જોઈએ અને આ સ્ટીરોઈડ તમે જેમ કીધું એમ બહુ બધા સિલબ્રિટીસ પણ યુઝ કરે છે, કદાચ તમે જોતા હો તો એ માત્ર આખી બોડી માટે પણ ફેસ માટે પણ ઉપયોગ કરે છે, ફેસનું જે પેડ છે એવુંછું થઈ જાય કે એ લોકો પ્રોપર દેખાય. અને આ બધું જે આપણે જોવા જઈએ તો અતિશય ન પાવડર અને જયારે આપણે નકલી સપ્લિમેન્ટ લઈએ છીએ ત્યારે કિડનીના જે અ ફિલ્ટરેશન કિડની આપણી કહેવાય ને કે ફિલ્ટર કરે આપડું જે આપણે પાણી કહીએ તેને આખું અ એમાંથી જેટલું પણ આપણે અ શું કે જરૂરિયાત પૂરતું હોય એ બધું પ્રોટીન્સ કે પછી અ જેટલું આપણેને જરૂર પૂરતું હોય એ લઈ લઈ અને આ બધા એના આ આપણે યુઝ કરીએ તો એના પર કિડની પર સોજા આવી જાય છે યુરીનમાં પ્રોટીન લીક થઈ જાય છે. કે પછી છેલ્લે કિડની તેમજ આપડા જે લિવર છે. તે તેનું ફેલિયર થઈ જાય છે, અને પછી નાની નાની બીમારો થવા માંડે છે ને પછી એવી બીમારીઓ થવા માંડે છે જે અસાધ્ય છે આપણે જેને કેહેવાય ને કે એનો કોઈ ઉપચાર જ ના કરી શકે પછી.
સાચી વાત છે એટલા માટે આપણે કઈ પણ કરીએ છીએ આપણી. પોતાની કાર્યક્ષમતા આપણી પોતાના જીવને. કાળજી શરીર ની કાળજી રાખીને કરો અને અ આર્ટિફિશિયલ કરતા જે આપણે. કહીએ કે કૃત્રિમ કરતા કુદરતી ઉપર વધારે ભરો તો રાજી ને આપણે એને કરીએ તો બહ સારું આપણે બધા યોગા કરો તમારે એ પણ બોડી ને ફ્લેક્સિબલ બનાવે છે. જો તમારા મસલ્સ નની બનાવે પણ તમારી બોડી અંદરથી એટલી બધી. કેની લવચિક થઇ જાય છે. હા કે એ તમને અ ઘણું સારું હરેક જ્યાં લોહી નો પ્રવાહ નથી થતો, ત્યા એ થવા લાગે મનને શાંતિ મળે છે. તો આ બધું જે છે એકચુઅલ વ્યાયામની જે અસરો હોવી જોઈએ. એ આપણે ભૂલી ને આપણે ફક્ત દેખાવને. મહત્વ ન આપતા આપણા અંદરનું શરીર ના આપણા. જે ઓર્ગન્સ છે આપણા શરીર ની અંદર માંસપેશીઓ છે એ બધાને સારી રીતે એ લોકો કાર્યરત થઈ શકે એ રીતની કાળજી રાખીને આપણે કામ કરવું જોઈએ તમારી જોડે ખરેખર ખરેખર તમારી જોડે ઘણું જાણવા મળે છે એમ છેં એમ ક્યારેક પણ હું તમરી જોડે ફોન કરું ને ચાહે ખાવાની વસ્તુને લઈને હોય કે વ્યાયામને માટે હોય કોઈ પણ એટલું જાણવા મળે છે એમ કે ચેટ જી પી ટી હોય કે અ જયંતભાઈ હોય તમે હો હા આપણે બધું એક જ એટલે મજા આવી તમારી જોડે વાત કરીને
ચલો ખુબ ખુબ આભાર તમારો આગળ પણ આપે અ અન્ય વિષયો ઉપર પણ વાત કરતા રહીશું ખુબ ખુબ આભાર
હા હા બાઈ આવજો